હા મારું તો માથું દુખી છે અત્યારના.
કેમ નાજે મોડા ઉઠીયા સો એટલે
ના મોડા ઉઠી નથી અરે કેવું. ફાલતું પિક્ચર હું કેને કાલે જોઈને આવી. બનીને થાય બાપ રે કોકતેન
કોકટેલ હા બઉ અ સાચી વાત છે બઉ અ બધા કેતા તા.
કલ્લા તો પચ્ચરો હોતી કે સિલેક્શન રિજેક્શનમાં સિલેક્શન કરવું પડે. અરે પહેલા તો એવા હતા કે. કયું અ જોઈએ ને કયું ના જોઈએ. જો છોડી દઈ તો અફસોસ હૈ એ આય કેલી સરસ મુઈ હતી તને મે જોઈ નઈ. અને હવે તો ઓલું આમ જોયું ને કે આટલા દસ ઓલા છે. પિક્ચરો અને આપણે જોઈએ છે તો એમ થાય અરે બાપરે. કે હું આમ કે ને ઈ સારું પિક્ચર મારે માથું દૂકી જાય લોકો કે. ક્યા જોવા જેવું છે થોડું ધય એટલે. બઉ મજા જ નથી કઈ સ્ટોરી પાયા વગરની સ્ટોરીઓ હોય. એક્ટર એક્ટ્રેસ બચાર આટલો ભોગ આપે પણ સ્ટોરીમાં જ દમ ન હોય ના તો ડાયરેક્શન મા
સાચી વાત છે બઉ જ સત્ય કીધું આજકાલ ની આપણે આપડે. કેવાય ને કે અ ખરાબમાં ખરાબ માંથી કયું વધા થોડુંક ખરાબ છે એ ચૂઝ કરવાની વારી આવી જાય છે એવું થઈ જાય છે. છે હવે આજના જમાનામાં અને મુવીઝમાં કઈ દમ જ ના હોય. અ ના સ્ટોરીમાં દમ હોય. કદાચ થોડા ઘણા એક્ટર એક્ટરસમાં દમ હોય તો ડાયરેક્શનમાં દમ ન હોય. ક્યાંક ને ક્યાંક એકદમ કેવાય ને કે. સાવમ ન દેખાડું જેવું જ પણ દેખાડી દે છે.
હા આ પહેલા તો મુવીમાં કેવી મજા આવતી હતી કેટલી મજા આવતી હતી હમ આપકે કોણ આમ સાથ સાથે બા બા પછી અલી ચાંદીની મોવી લઈ લો કેટલી બધી તેજાબ લઈ લો એટલે અ આ આમ કેને હરેક મુવી તમે કેને કે આપડે ઓરી હમણાં આવી ને એનું રીમિકસ થઈનેલ ચીઠી આ
હમ બોર્ડર
બોર્ડર હા તો આ બધું મવી તમે જુઓ ત્યાં આગળ એની કઈક સાયતા જોઈનેમાં આપ રૂઆટ ઉભા થઈ જાય આપણને થાય કે કેટલી સરસ છે અને પાછું પરિવાર જોડે સાથે બેસીને જોઈ શકતા હતા આપણા છોકરાઓ હોય કે કે આપણા માતા પિતા
તમને ડર લાગે્યો સાચી વાત છે
આપણને આપ મ દીકરા બહુ જ કે છે કે મમ્મી અમને લોકો મવી જોવા લઈ જાવ અરે પણ કઈ રીતના લઈ જાાવ મને એમ થાય કે કેટલું સામાન્ય વસ્તુ બનાવી છે અને ખાલી મવીતુ સમ દસમ મારા મારી ખૂન ખરાબ આ બસ પતી ગયો અને ન દેખાડવા જેવા સીન હીરોઈન તો ખાલી એના માટે જ બનાવી દીધી હોય મૂકી દીધી હોય
હા બહ જ સત્ય કીધું પછી એ તમે અ પહેલાની જેવી મુૂવીઝ હતી જેમ કે આપણે શોરે લઈ લઈએ મુગલી આઝમ લઈ લઈએ કે પછી આનંદ લઈ લઈએ કે પછી મધર ઇન્ડિયા લાગલી આ બધી કેહેવાય ને કે એ ટાઈમમાં કદાચ એ લોકો પાસે ટેકનોલોજી ઓછી હતી કે પછી વીએફએક્સ ઓછા હતા પણ એ લોકોની એક કહેવાય ને કે એ લોકોનું સિનેમા બહુ મોટું હતું એ લોકો પાસે દૂરદર્શિતા બહુ હતી સ્ટોરીમાં પણ દમ હતો એક્ટર એક્ટ્રેસમાં પણ દમ હતો ડાયરેક્શનમાં પણ દમ હતો અને કેહેવાય ને કે રિયલ લાઈફ લોકેશન પર જતા પણ હવે એના તો ગ્રીન સ્ક્રીન આવે એટલે એના પર કરી દે અને ક્યાંક ને ક્યાંક એના લીધે જે રિયાલિટી લાગવું જોઈએ એ પણ કેટલી મુવીઝમાં નથી આવતું અ અને સ્ટોરીમાં તો સાવ છેક છેલ્તી જ વાતો હોય છે મને પણ એવું લાગે છે આજકાલ અને જે સારી મવીિઝ હોય છે તે ઓટીટી પર કદાચ રિલીઝ થઈ જાય છે કે અ કન્ટેન્ટ સારું હોય તો ઓટીટી પર રિલીઝ થઈ જાય છે
હા સાચી વાત છે અને
આ મહેનત પણ હવે એ ઓછી કરવા માંડી ગયા છે ક્યાંક ને ક્યાંક હવે એઆઈ નો યુઝ ક્યાંકને ક્યાંક કરી દે છે એવું પણ થઈ જાય છે કે ટેકનોલોજી વધારે પડત ઉપયોગ પણ કરી દેને તો પણ પ્રોબ્લેમ થઈ જાય છે
અમુક તો કોપી પેસ્ટ જ કરે છે અમુક તો કોપી પેસ્ટ જ કરી નાખે છે શું કરે કે તમિની
કેટલીક વાર બજેટ હોવા છતાં પણ સ્ક્રિપ્ટ નબળી હોય છે કેટલીક વાર તમે જેમ કોકટેલની વાત અત્યારે તેમાં કદાચ બજેટ બહુ મોટું હશે પણ બહુ સ્ક્રિપ્ટ બહુ નબળી છે મને એવું લાગે છે જ્યાં સુધી અ
સાચી વાત.
કવાય છે ને કે હવે તો અ. બહ જૂની ફિલ્મોની બહ ધીમી ગતિ હતી સ્ટોરી. એક કેવા ને કે. અ ધીમે ધીમે વણાંક લીધી પછી ધીમે ધીમે કનેક્ટ કરતી તમને પણ હવે તો બધું. જલ્દી જલ્દી માં વાર્તાને આખી અ કહેવાય બૂ જ. ખરાબ રીતે અ એને વાળી દે છે. અને ગીતોનો પણ યાદગાર હતા કારણ કે એમાં સંવાદ થતો એ બીજા જોડે. ક્યાંક ને ક્યાંક એક ભાવનાત્મક મજબૂતતા હોતી. જોડાણ હતું ભારતીય સંસ્કૃતિ. અને મૂલ્યો હતા પણ હવે આ પરિવાર. જોડે આપણેે બેસીને જોઈ શકાય. પણ હવે મને નથી લાગતું કે એું બચ્યું છે ક્યાંક ને ક્યાંક. અને આપણેે જોવા જઈએ તો. અ હવે હવેની ફિલ્મો કદાચ વધારે બાયોપિક. કે પછી પાાયન ઇન્ડિયા જે વિષયો છે એના પર. વાસ્તવિક જીવન પર ક્યાંક ને ક્યાંક થ્રીલર હવે વધી ગઈ છે. અને અ બેકગ્રાઉન્ડ સ્કોર પણ ભારી થઈ ગયો છે. અ હવે એ લોકો. નાટક પહેલા કેવું હતું કે ફિલ્મોમાં પણ. અ થિયેટર આર્ટિસ્ટ હતા તો એ લોકો નાટકીય અને ભાવનાત્મક. જોડાણ કરતા હતા પણ હવે મને લાગે છે કે. અ કેટલીક હવે એ લોકો વધુ કુદરત. અને વાસ્તવિક બતાડવાના ચક્કરમાં ક્યાં ક્યાંક. એક ફિલ્મ ન મજા છે ને એક ખોઈ દે છે. અને પેલા તો વીએફએક્સ પણ બહુ મર્યાદિત હતા. અ પ્રેક્ટિકલ ઇન્ફેક્ટ બહુ અચ્છા હતા. પણ હવે તો સીચીઆઈ મેક્સ. લો વીએફસ થઈ લો કે ડોલબી ટેકનોલોજી બહુ ઉપયોગ થાય છે. પણ જે નથી બદલાયું. એ છે હવે ફિલ્મનો સમયગાળો એ પહેલા પણ બે. થી ત્રણ કલાકનો હતો અને હજુ પણ બે થી ત્રણ કલાકનોો જ હોય છે. અને પહેલા તો આપણે બધી કેહેવાય ને કે. અ ભારતીય ઇતિહાસ સો વર્ષ જૂનો છે આનો. અ પછી અ આપણેે જોવા જઈએ તો.
હા સાચી વાત છે અને એનિમલ.
જોવા જઈએ તો રાજા હરિશ્ચંદ્ર. એ ભારતીય સિનેમાની સૌથી પહેલી ફિલ્મ હતી જ્યાંથી શરૂઆત થઈ ગઈ. પછી એ બ્લેક એન્ડ વ્હાઈટ કલર થી અ ફિલ્મો સુધીનો. એક પ્રવાસ રહ્યો અને આ. વાર્તા પહેલાની જે જૂની ફિલ્મો હતી તેમાં. વા સ્ટોરી ટેલિંગ જે આપણે વાર્તા કહેવાની જે શૈલી છે તે પણ બહુ અલગ હતી. પેલા પ્રેમ લઈ લો પરિવાર લઈ લો બલિદાન લઈ લો. અ મિત્રતા રહી લો. સામાજિક મૂલ્યો આ બધું કેવાય દેખાતા હતા એ લોકો ફિલ્મસમાં. અને હવે. અ આપણેને ખબર પડી જતી કે સ્પષ્ટ રીતે કે હીરો કોણ છે અને વિલન કોણ છે. અને સ્ટોરી ધીમે ધીમે આગળ વધતી પણ હવે કહેવાય ને કે વાસ્તવિક જીવન. સંઘર્ષો દેખાવામાં આવે છે કે કેરેક્ટર અ. કોઈ બી કેરેક્ટર પૂર્ણતઃ હીરો નથી હોતું ગ્રે કેરેક્ટર હોય છે. અ અને કોઈ પણ કેરેક્ટર કેહેવાય ને કે આખું વિલન નથી હોતું પછી હવે એક સસ્પેન્સ લઈ લો ક્રાઈમ લઈ લો બાયોપિક. અ સાઈ ફાઈ સાયન્સ ફિક્શન લઈ લો એ બધી મુવીઝ આવી ગઈ છે. અમે ઝડપી કરતીએ અને આપણેને જેવું ના જ છે ને તેવુંજ ક્લાઇમેક્સ આપે કદાચ અપેક્ષિત ક્લાયમેક્સ હોય અને પહેલાના ગીતો જે હતા તે એકસો સાહીઠથી એકસો એશમિનિટ. આઠ થી દસ ગીતો હતા પણ હવેની ફિલ્મોમાં ઓછા ગીતો. અને બેકગ્રાઉન્ડ જે નોઈઝ હોય કે બેકગ્રાઉન્ડ સ્કોર હોય તે વધુ રાખવામાં આવે છે. અ સંઘ આપણેે જોવા છીએ તો પહેલાની ફિલ્મોમાં જે ગીતો હતા. તે બહુ જ સારા રહેતા અને એ ફ ફિલ્મોની કદાચ આત્મા ગણાતા. પણ વર્ષો સુધી યાદ રહે તેવી ધૂનો હતી. અને હવે આપણે જોવા જઈએ તો ટ્રેન્ડિંગ મ્યુઝિક રેપ ઇડીએમ કે ફ્યુઝન રહી લો તમે સોશિયલ મીડિયા પરથી હારી વાયરલ થવા માંડી ને મૂવી પણ પછી હીટ જ જાય એવું થઈ જાય છે. અને પહેલા તો સંતવાદો પણ લાંબા હતા ફિલ્મમાં. અને એ લોકો કદાચ ને કદાચ થિયેટર આર્ટિસ્ટ હતા એટલે બધા. થા કહેવાય ને કે નાટકીય અભિવ્યક્તિ કરતા. અ અને એ લોકો દેખાડતા કે અમે ખાલી નાટક કરીએ છીએ પણ હવેની અ જે નવી પેઢી આવે છે તે લોકોને કુદરતી. અભિનય જોઈએ છે બોડી લેંગ્વેજ લઈ લો કે નાની નાની કહેવાય ને કે સુક્ષ્મ અભિવ્યક્તિ વ્યક્તિઓ અ પર ભાર મૂકવામાં આવે છે. અને પહેલા તો ફિલ્મો રીલોથી બનતી કે અ અ હવે તો ડિજિટલ સિનેમા આવી ગયું છે. મર્યાદિત કેમેરા પેલા તોતા હતા ડ્રોન. એટ કે આઈમેક્સ કેમેરા અને પહેલીની બજેટનું અ લાખોથી કરોડ સુધીનુંજ હતું પણ હવેને તો ત્રણસો થી છસો કરોડ અ માં વધુ વિશાળ બને છે. બજેટમાં આ ફિલ્મો બને છે અને માર્કેટિંગ પર પણ એટલોજ બધો ખર્ચો અ કરવામાં આવે છે મને એવું લાગે છે. અને અ પહેલા માત્ર સિનેમા આવ્યું પછી ટીવી આવ્યું પણ આજે હવે આપણી પાસે સિનેમા છે ઓટી ટી છે સત આ બધું જ છે કેવાય ને કે ચાલલો તમારી જોડે આ વિષય પર વાત કરીએ મને ખુબજ સારું લાગ્યું. આપનો આભાર.
છે.